હલો! હા કેમ છો? જય શ્રી કૃષ્ણ કેમ છો તમે.
હું મજામાં છું તમે કેમ છો.
હું પણ સરસ છું ચાલો. આજે આપણે ઘણા દિવસો પછી વાતો કરીએ છીએ તો કઈ રસપ્રસત વિષય પર આપણેે વાતો કરીએ.
હા આજે આપણેે ભારતના તહેવારો વિશે વાત કરીએ.
હા જરૂર આ તો ખુબ સરસ ટોપિક છે ભારતના તહેવારો આમ છે તહેવારો ન આમ ભારત તહેવારોનોો દેશ કહેવાય છે અહીં વિવિધ ધર્મો અને સંસ્કૃતિના લોકો રહે છે તેથી આખું. વર્ષ કોઈને કોઈ તહેવાર આવતો જ રહે છે.
સાચી વાત મને સૌથી વધુ દિવાળી ગમે. છે તમે. કયો તહેવાર ગમે છે.
હા. એતો તમે સાચી વાત કહી મને સૌથી સૌથી વધુ અ દિવાળી ગમે છે.
હા મને નવરાત્રી ખૂબ ગમે છે ગુજરાતમાં નવરાત્ર્રી. ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે.
હમ એ તો સાચી વાત કેજ નવરાત્રી દરમિયાન લોકો આ રંગીરંગી કપડા પહેરીને ગરબા રમે છે.
હા નવ દિવસ સુધી માતાજીની પૂજા કરવામાં આવે છે અને સાંજે ગરબા થતા દાંડિયા રમાય છે.
હા એ તો તમે સાચી વાત કીધી અને જો ને દિવાળી માં પણ ખુબ લોકો દિવાળી પણ આમ લોકો ન લોકપ્રિય તહેવાર છે લોકો ઘરે આમ સાફ સફાઈ કરે છે રંગોળી બનાવે છે દીવા પ્રગટે છે અને દિવાળીનો. અને દિવાળીને તો આપણે પ્રકાશનો તહેવાર પણ કહે છે તે અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યની જીતનુંું પ્રતીિક છે. અને દિવાળી માં લોકો નવ ખ. કપડા પહેરે છે મીઠાઈ વેચે છે ખાય છે અને બાળકો ફટાકડા ફોડે છે. આનંદ માે છે અને જોકે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઓછા ફટાકડા ફોડવાની સલાહ પણ આપે છે.
હા ખુબ ગમે છે ઉત્તરાયણમાં. પતંગ ચકાવવાની મજા જ અલગ હોય છે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે.
હા એ તો છે અને તમે જોયું. જસે કે લોકો કઈપ પોચ. બોલી છે અને પોતાની ખુશી વ્યક્ત કરે છે અને ઉત્તરાયણમાં તો જો ગુજરાત સાઈડે તો ઊંધિું અને જલેબી ખાવાનું ખુબ જ આ મજા આવે છે.
હા તે દિવસે આ. પરિવાર સાથે. મળીને ઉજવણી. કરે છે.
હા એતો છે અને શું તમને હોળી વિશે કઈ વિચારશેમ તમને હોળી ગમે છે.
હોળી રંગોનોો તહેવાર છે લોકો એકબીજાને રંગ લગાવીને ખુશી વ્યક્ત કરે છે.
હા એ તો છે અને હોળી હોળી પહેલા હોળીિકા દહન કરવામાં પણ આવે છે તે સારા પર ખરાબની જીતનું એક પ્રતિક છે.
હ જન્માષ્ટમી પણ એક મહત્વનો તહેવાર છે.
હા એ તો છે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસ તરીકે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે અને ઘણા સ્થળે દહીહંડીનોો કાર્યક્રમ પણ યોજવવામાં આવે છે અને મંદિરોને તો તમે જોયું જ હશે કે કેવી એકદમ સુંદર રીતે શંગાર. આવે છે અને ભજન કીર્તન થાય છે.
એ તો સાચી વાત છે ગણેશ ચતુર્થી પણ ખૂબ લોકપ્રિય બની ગઈ છે આ તહેવારમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે અને પછી વિસર્જન કરવામાં આવે છે.
હા એ તો છે લોકો ભક્તિથી પૂજા કરે છે અને ઘણા સાસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે અને તમે શું ઈદ વિશે અ સાંભળ્યું છે.
ઈદ મુસ્લિમ સમુદાય નો મહત્વપૂર્ણ તહેવાર છે. છે, લોકો નમાજ અદા કરે છે, અને એકબીજાને ઈદ ની શુભેચ્છા પાઠવે છે.
હા એ તો છે અને ઈદ પર તમે જોયું હશે, કે સેવૈયા અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ બને છે.
હા, ક્રિસમિસ પણ ભારતમાં ખૂબ ઉત્સાહથી ઉજવાય છે.
હા, એ તો છે ક્રિસમસ આપડા ભારતમાં ખુબ ઉત્સાહ થી ઉજવાય છે, અને હા એ પચીસ ડિસેમ્બરે લોકો ક્રિસમસ ઉજવે છે અને લોકો ત્યાં ચર્ચમાં પ્રાર્થના કરવા જાય છે, બાળકો માટે સેન્ટા કલોસ એક ખાસ આકર્ષણનું કેન્દ્ર થઈ ગયું છે, અને આપણેે તો જોઓ ને ભારતમાં કેટલા પ્રકારના તહેવારો છે, આપણેે આ ઉત્તરાયણ હોળી દિવાળી નવરાત્રી ગણેશ ચતુર્થી પછી ક્રિસમસ પછી આ પછી આપણામાં શિવરાત્ર્રી
હા હમ્મ હ મને લાગે છે, કે તહેવારો લોકોમાં પ્રેમ એકતા અને ભાઈચારાની ભાવના વધારે છે.
હા, એ તો તમે સાચું કહ્યું તહેવારો આપણને પરિવાર સાથે સમય પસાર કરવાની તક આપે છે, તેમજ આપણને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ વિશે પણ શીખવે છે.
વિવિધ તહેવારો હોવા છતાં બધા લોકો લોકો એકબીજાના તહેવારોમાં ભાગ લે છે,
હા, એ તો છે એજ તો ભારતની વિશેષતા છે વિવિધતામાં એકતા તહેવારો આપણા જીવનમાં આનંદ અને ઉત્સાહ લાવે છે, અને હા વ્યસ્ત જીવનમાં ખુશીના પાળો પણ છે મને લાગે છે, કે આપણે આ બધા તહેવારોને પ્રેમ અને સન્માન સાથે ઉજવવું જોઈએ.
બિલકુલ સાથે સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ, આજે ભારતના તહેવારો વિશે ખુબ વાત થઈ છે, પણ આપણે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું જોઈએ.
હા, એ તો તમે ખુબ સાચી વાત કીધી અને તમે અને સાંભળ ને આજે આપણે શાળામાં તહેવારો વિશે ખૂબ રસપ્રદ માહિતી શીખવી હતી, ને ઓલી મેડમે?
હા, ખરેખર મને પણ ભારતના તહેવારો વિશે જાણવું બહુ ગમે છે, ભારતના તહેવારોનો દેશ કેમ કહેવાય છે.
અ જો કારણ કે અહીં વિવિધ ધર્મો ભાષાઓ અને સંસ્કૃ કૃતિના લોકો રહે છે, દરેક સમુદાય પોતાનો તહેવાર ઉજવે છે અને હા એનાથી સારી વાત એ છે કે લોકો એકબીજાના તહેવારોમાં પણ ભાગ લે છે, ઉદાહરણ તરીકે દિવાળી માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ અન્ય લોકો પણ ઉજવે ઉજવે છે,
દિવાળીમાં મને રંગોળી બનાવવી અને દીવા પ્રગટવા ખુબ ગમે છે, દિવાળીને દિવસોમાં આખો શહેર પ્રકાશથી ઝગમગી ઊઠે છે,
હા, એ તો છે મને અને તને નવરાત્રી ગમે છે?
ખૂબ જ ગમે છે, નવરાત્રી દરમિયાન ગરબા રમવાની મજા જ અલગ હોય છે,
બરાબર અને ગુજરાતની નવરાત્રી તો આખા દુનિયાની પ્રસિદ્ધ છે, અને ઘણા વિદેશ પ્રવાસીઓ પણ ગરબા જોવા આવે છે નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે અને લોકો ઉપવાસ કરે છે, અને હા, દરેક દિવસે અલગ અલગ રંગના કપડા પહેરવામાં અ પણ પરંપરા છે અને જો જે લેડીઝ લોકો હોય તે લોકો ચણિયા ચોરી ઘાઘરા ચોલી એ પહેરે છે, ને ત્યારે અ જે પુરુષ લોકો છે તે કેળયું પહેરે છે
હા, તમારે જન્માષ્ટમી વિશે શું કેહેવું છે?
જો જન્માષ્ટમી આ તો છે, ને આ આપણેે શ્રી કૃષ્ણ ભગવાન નો જન્મ દિવસ તરીકે ઉજવામાં આવે છે, અને આપણે જોયું હશે કે આજુબાજુ અ ની સોસાયટીઓમાં કા તો આપણા આજુબાજુમાં દહીહંડીનું પ્રોગ્રામ પણ કરવામાં આવે છે, અને સૌથી આમ ક ને કે સૌથી એકદમ સારી રીતે મહારાષ્ટ્રમાં ઉજવવામાં આવે છે ત્યાં બહ આનું મહત્વ છે. અને લોકો ઘણા લોકો ઉપવાસ પણ કરે છે,
હા, સાચી વાત અને ગણેશ ચતુર્થી વિશે તમે શું ગમે છે?
ગણેશ ચતુર્થી અ ગણેશ ચતુર્થી તો આપણે જોઈ તો ભગવાન ગણેશની સુંદર આપણે મૂર્તિઓ અને શોભાયાત્રા છે, ઘણા લોકો પર્યાવરણને બચાવવા માટે માટીની મૂર્તિઓ પણ સ્થાપિત છે, અને આપણે જો જે ગણેશ ચતુર્થી છે, કા તો પછી સાત દિવસ પાંચ દિવસ અઢી દિવસ બે દિવસ નવ દિવસ અગિયાર દિવસ ના ગણપતિઓ હોય છે, અને લોકો એને ખુબ સારી રીતે ઉજવે છે અને શ્રદ્ધાથી ઉજવે છે, અને છેલ્લે એનું મૂર્તિનું વિસર્જન થાય છે. અને જયારે આપડે વિસર્જન કરવા જતા હોય, ત્યારે કેટલો આમ નાચ ગાવાનું હોય છે બધા નાચે છે.
હા ગુરુ નાનક જયંતિ પણ શીખ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે,
હા એ તો તમે સાચી વાત કીધી.
હા તે દિવસે ગુરુદ્વારાઓમાં પ્રાર્થના અને લંગર નું આયોજન થાય છે ભારતના તહેવારોની એક ખાસ વાત એ છે કે દરેક તહેવાર કોઈને કોઈ સારો સંદેશ આપે છે કેટલાક તહેવારો પ્રેમ શીખવે છે કેટલાક ભક્તિ. અને કેટલાક એકતા.
હ એ તો છે અને તહેવારો દરમિયાન પરિવારના બધા સભ્યો એક એકત્ર થાય છે અને આપણે જોયું હશે કે હોળી હોળીમાં તો આપણે નામ શું છે રંગોથી રમેએી તે પણ આપણે એવું છે કે આપણે. શ રંગોથી રમીએ એમાં કોઈ મિલાવટી રંગોથી ના રમીએ નહી તો પછી આપણી સ્કીિનને કઈ પ્રોબ્લેમ થઈ શકે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હા આજના વ્યસ્ત સમયમાં આ ખૂબ જરૂરી છે તહેવારો સ્થાનિક કલા અને હસ્ત કલાકારોનો પણ રોજગાર આપે છે દિયા બનાવનારા, મીઠાઈ બનાવનારા અને કપડા વેચનારા લોકો પણ લાભ થાય છે.
હા એ તો તમે સાચું કીધું અને શાળાઓમાં પણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.
હા જેના કારણે
જેનાથી બાળકો વિવિધ સંસ્કૃતિઓ વિશે શીખે છે અને મને લાગે છે. કે તહેવારોનું વગરનું જીવન ખૂબ નિરસ લાગે છે.
હા હું પણ એજ માનું છું
હા તો ચાલ પછી હા હા હાજય શ્રી કૃષ્ણ.